હલો નમસ્તે નમસ્તે હું કરો મનીષભાઈ?
બસ કઈ નઈ જો અત્યારે હોસ્ટ્રેલે આવીને સુતા છે. હમ.
એમ ક કામ ધોરણ તેમજ હોસ્ટેલ સુતા
બસ અત્યારે કો સવારના કોલેજ જવાનું હોય અને અત્યારે ફ્રી હોય
એમ છે, સવાલમાં કોલેજ છે તમારે? હ ખાલી કોલેજ કરો કે આઈટીઆઈ કે એવું બીજું કરો તમે? બસ ખાલી કોલેજ જ.
હમ.
ખાલી કોલેજ માં ને એટલા પૈસા બગાડો.
તો કોલેજ કરવા માટે તે ઘરના લોઠાઈ ને કીધું છે એટલા માટે કરવું પડે છે.
એમ છે શું ઘર આવી લોઠાય ને તમને?
ઘરના એ કીધું છે કે કોલેજ કરવી તારે ફરજિયાયાત છે. બાકી ઘરમાં તેને રાખવામાં નહી આવશે.
એ એવું કીધું તમને ફૂલ ધમકી આપી એમ ને કે કોલેજ કરવી જ પડશે તમને ઘરમાં તને રાખકવામાં નહી આવે ને.
હા.
હ ઘર ના એવું કરે તમને. ઓહ એમ છે. તો તમારા ઘર હા હા કેવાનો બિઝનેસ કરવા તમારે
એ તો તમે મને આઈડિયા આપશો તો મને ખબર પડશે ને બાકી મને થોડી ખબર પડશે.
બિઝનેસ માં અત્યારે સૌથી બેસ્ટ બિઝનેસ હોય ને તો એ દરિયાકાંઠે રેતા હોય ને એ લોકો માટે હોય માછીમાર નો
ઓ કેમ કઈ રીતના
એટલે આપણે દરિયાકાાંઠેતા હોય તો મચ્છી મારીએ તો મચ્છી મારીએ તો મચ્છીમાં કેટલું પ્રોફિટ થાય આપડે.
ભાઈ અમને નથી ખબર એટલે તો મારે માહિતી મગતી હ
એમ છે. અત્યાર સુધી બેસ્ટ બિઝનેસ હોય ને તો એ છે ચાહ ન બિઝનેસ છે. હા જો તમારે ઘરની કેટલી દસ કે પંદર ભેંસુ રાખવાની આટલી ભેંસુ તમારે તમારી હાથે ધોઈ લેવાની તમે ડેરીમાં દૂધ દેવા જાવ ને તો ડેરીમાં દૂધ કેટલાનું થાય વધી વધીને હજા હજાર થી બે હજાર નું થાય દૂધ પણ હવે એજ દૂધ ન તમે ઈદ દૂધ નુ તમે ચા બનાવીને વેસો તો એક લીટર દૂધ ની ચા કેટલાની થાય એક હજાર ની એક લીટર દૂધ ની ચા થાય.
એવું છે.
હા અંદાજ કેટલા છ કપ તો ભરાય જ ને એક લીટર દૂધમાંથી.
હા હા.
તો પછી પાંચ પચાસ ભરાય તો કેટલા પાંચસો રૂપિયા ની ચાર થઈ જતી એક લીટર તમને કેટલા પાંચસો રૂપિયામાં પડે. એમાંથી સાહીઠ રૂપિયા તમે દૂધ ના લીટર દૂધ ના કેટલા સાઠ રૂપિયા ત વધી એસી રૂપિયા એસી રૂપિયા દૂધના કાઢી નાંખો પચાસ રૂપિયા ખાંડ ના ઘાટના પણ પચ રપિયા ભૂખકી ના ઘાટનાખો.
હમ.
તોય કેટલા થાય બસો ત્રીહજ થાય બસો ત્રીસ થાય ને તોય તમને કેટલા વધે
હમ જોઈએ તો કે ત્રણસો ત્રણસો ને સિત્તેર રૂપિયા વધ
હા એટલે તો કામ જેટલો બિઝનેસ આમ તમે અત્યારે બિઝનેસ કરો ને તમારે છા ની દુકાન એવી એવી જગ્યા નાખવાની કે જં લોકેશન સારું હોય ત્યાં ખાલી તમે એક છાની દુકાન નાખી દઉ ને એટલે તમારે એમાં ફૂલ પ્રોફિટ થાય મતલબમાં
એવું છે એટલે આપડે આમ જોઈએ તો કે આમ જા કે ત ગણીએ તો આમ જાણ કે બહુ ટ્રાફિક થતી હોય. એવી જગ્યા નાખવી પડે ને
હા ત્યાં સર્કલ પડતું હોય જ્યાં બધા માણસો ડેલીને ભેગા થતા હોય. એટલે કોઈ બેસવા આવતું હોય પછી કોઈ બગીચો હોય. પી આપડે કોઈ પાર્ક હોય, કોઈ હોટલ હોય, કોઈ રેસ્ટોરન્ટ હોય એવી જગ્યાએ તમે ચા ની દુકાન નાખો ને જેથી કોઈ અં ફરવા આવતું હોય ફરલાયક પર્યટન સ્થળ હોય.
હા.
એવી જગ્યાએ તમે નાખો તો એવી જગ્યા એ એટલે તમને આમ ચાન્સ વધારે ર કે એવી જગ્યાએ તમને ગ્રાહક વધારે આવે જેનાથી ગ્રાહક વધારે આવે તો તમારે આમ નફો વધારે થાય
એવું હમ્મ પણ આમ જો તો આમ રીક નાખવી પડે કે આ દુકાન ભાેવી પડે.
ના આમ જોયું ને તમારે છે ને ખાલી પેલા તો રેકડી નાખીને બિઝનેસ સ્ટાર્ટ કરાય. પછી જો એઈ જગ્યાએ તમારો બિઝનેસ રેકડીમાં સારો ચાલતો હોય ને
હમ.
તો પછી તમારી એ જગ્યાએ ક્યાં તો જમીન લઈને સ્ટાર્ટ કરાય ને ક્યાં તો દુકાન ભાડે લઈ લેવાય. આમ તો તમે દુકાન જમીન લઈ લ ને તો એ સસ્તું પડે. તમે દુકાન ભાડે લાવ છો તમારે દર મહિને દુકાન નો અ્યારે હાર મા હારી જગ્યાએ તને લવ ભાડું
હમ્મ
એટલે તમારે દસ થી પંદર હજાર દર મહિને ભાડું ભરવું પડે
એવું છે.
હા ઓલું એક એક વાર ત જમીન લઈ લવું એટલે તમારે સાત આઠ લાખ ને એક નાની દુકાન ની જેમ પ્લોટ આવે બે ત્રન લાખ મા આવે પછી એ પ્રોપર દુકાન તમારી થથી પ તમે એમાં છા વેચો ના વેચો તમે એમાં બિઝનેસ તમારો કરો ના કરો અને તમારે બિઝનેસ જયારે તમારે બંધ કરવો હોયને ત્યારે તમે કોઈને ભાડે પાવ પી શકો જેને તમારી ઈન્કમ ચાલુ જ રહી એમાં
હા બરાબર છે.
હા ઇન્કમ બંધ ના થાય તમારી
હા એવી રીતે કરવાનું
એવું છે.
હા હા
એટલે આમ જોઈએ તો બિઝનેસ જ સારો લાગે એમને
હા હા એલે અત્યારે હા.
જો આ આમ જોઈએ તો આમ તો અત્યારે તો જોઈએ તો બિઝનેસ જ બહુ સારું કેહેવાય ને કારણ કે તો નોકરી તો મળતી નથી એટલે ખુદ ન બિઝનેસ જ કરવો પડે
હા તો કે આમ પ્રેક્ટિસ કરી લે તૈયારી ફૂલ કરી લેવા ને નોકરી માટે કેમ કે નોકરી એકવાર મળી ગઈ ને પછી તમે એમજ હા નોકરી જો કે એ વાત થા છે કે નોકરી મળે તો આપણે ડેલી નોકરીઓ જવું પડે નિયમનું પાલન કરવું પડે. ખુદ ન ખુદ નો બિઝનેસ હોય તો એમાં કઈ નિયમ બયમ ન કઈ પાલન ના કરવું પડે એમાં આપડા મની મન મરજી હોય જેટલું જઈએ એટલું આપણે કમાઈ શકીએ જયારે આપણે દુકાન જાવું ત્યારે રઈ શકીએ નોતાાવું ત્યારે ઘરે રહે યે ટાઈમ આપી હકીએ એવું બધું
નોકરી કરતા હોય તો ફેમિલીમાં ટાઈમ સ્પેન્ડ ન થઈ શકે ને.
થાય શકે તો આપડ એમાંથી રજા લેવી પડેને લેટ તમને તો ખબર છે્યા સર નોકરીમાં લીવ લેવી એટલે એ બ મુશ્કેલ તેમાંથી લીવ ના પૈસા કપાઈ જાયને
હા
હા એના કરતા આપડે ખુદ નો બિઝનેસ આવે એમાંથી પૈસા કપાય નને આપડે છ હજાર એક છ હજાર અત્યાં તો કેટલા છ છ સાત હજાર રૂપિયા આપે એક માણસ ને દુકાનમાં કામ કરવાળ આટલા પૈસા આપડે આપી ને એક માણસ લી દીધો હોય તો આપડે તો ખરે રએ તો આપડો બિઝનેસ તો શરૂુ જ રહને યા.
હા હા.
હા હા આપડે એ જોવાનું હોય આપડો બિઝને મલબ મને અહંયા ચાલુ રહેવો જોઈએ
એવું છે હમ્મ આમ સ્પોર્ટ ગ્રાઉન્ડ હોય એની બાજુમાં સ્પોર્ટસની દુકાન નાખે ચાલે નહી
હા સ્પોર્ટ્સ ગ્રાઉડ હોય ને તમે એની બાજુમાં સ્પોર્ટસની દુકાન નાખો ને તો ઈ એ પણ સૌથી બેસ્ટ લેવલો છે તો એના માટે તમારે સ્પોર્ટ ગ્રાઉન્ડ એવું ગોટવું જોયે જયા અયા હજાર બે ત્રણ હજાર પ્લેયર એક હારે આમ ઓલા સ્પર્ધાત્મક ખેલાડીઓ આવવા જોઈએ જ્યા ડેલી ના તમારે તમારા ઓલું હોય શું તમારે તમારું પ્રોડક્ટ હોય એની તમારે ડેલી ની એડવર્ટાઈઝમેન્ટ કરવાની પછી તમારે એ લો કોને વાપરવા દેવાના સારા લાગે તો લે ના લાગે તો તમને રિવ્યુ આપે તો તમને ખબર પડે તમારે તમારા પ્રોડક્ટને ક્યાં મિસ્ટેક છે, ક્યાં ભૂલ છે, શું કરવું ઈ
એવું છે, અને જો આપડે એમ જોઈએ ને તો આપડે એમ જે રીતે સ્પોર્ટ ગ્રાઉન્ડમાં બેસ્ટ થઈ જાય ને સ્પોર્ટ ગ્રાઉન્ડમાં બે મે મે મસ્ત થઈ જાય ને બેસ્ટ તરીકે
હા સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં બેસ્ટ જ હોય તમારે ધારો તો સ્પોર્ટ્ ગ્રાઉન્ડ બેસ્ટ જ હોય
એવું છે.
હા.
હમ. અને જો આપડે જોઈએ તો જો ચાની લારી ખોઈલી આપડે અને આપડે જોઈએ એવો વેપારના થતો હોય તો આપડે શું કરવું પડે?
તો અત્યારે છે, ને એકેય બિઝનેસ એવો નથી કે જયારે આપણે સ્ટાર્ટઅપ કરીએ ને તો સ્ટાર્ટઅપમા જ તે આગળ ગ્રો કરી જાય
એવું છે.
તમને તો ખબર જ છે, આપડે ભણવા જાય તો ભણવા માટે એક્ઝામની કેટલા એક વર્ષ દિવસ વા વેઇટ કરવો પડે ને દસ મહિનામાં એક એક જમા
હા.
એવી રીતે આપડે કોઈ પણ બિઝનેસ કરીએ ને તો બિઝનેસ એવું નથી કે આપડે આજે બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો તો એક દિવસમાં આપણો બિઝનેસ એમ લાખો કરોડોમાં કમાતા થઈ જાય એવું ના હોય બીજી હા બિઝનેસ કરીએ તો બિઝનેસમાં આપણે આમ ધીરજ રાખવી પડે એટલે બહુ ધીરજ રાખવી કેમ કે જો આજે ત બિઝનેસ સ્ટાર્ટ કર્યો કાલે બે ઘરાક આવશે પરમ દિવસે ત્રણ ઘરાક આવશે એમ તમારે ડેલીના ગાહક વધતા જ પછી તમારે તમારા ગ્રાહક હોય તમારે કસ્ટમરને તમારી આમ સર્વિસ જોશે તમે કેવી સર્વિસ આપો છો પછી તમારું પ્રોડક્ટ કેવું છે, પ્રોડક્ટની ક્વોિટી કેવી છે. તમારા દુકાનમાં સર્વિસ કેવી છે, તમારા દુકાનની સર્વિસ કેવી આપો તો એ બધું જોઈ ને ઈ ગ્રાહકને તમારી સર્વિસને પ્રોડક્ટને બધું સારું લાગે ને ઈ બીજા ત્રણ ચાર જણા ને એક ઈ કેય ત્રણ જણા તમારી દુકાને પાછા આવે વે લેવા નહી ઈ હા એમ કરતાં કરતાં કરતાં કરતાં તમારી દુકાનમાં એમ આગળ પ્રોફિટ વધતો જાય એના માટે બે ત્રણ વર્ષની વાર લાગે પણ તમારો પ્રોફિટ આગળ વધારવો હોય ને તમારે બિઝનેસ કરવો હોય ને તો તમારે ધીરજની બોવ જરૂર પડે
ટલી તમે ધીરજ રાખોને ઓટલો તમારો બિઝનેસ ગ્રો કરે
એવું છે. તમે તો શું અત્યારે બિઝનેસ કરતા હશો ને?
હા એટલે હું તો અત્યારે ટ્રેડિંગ કરું ટ્રેડિંગ તમે ખબર છે, ટ્રેડિંગમાં કેટલું માઇન્ડસેટ જોઈએ ને ટ્રેડંગમાં કેટલું ધીરજ રાખવી પડે
હે
તમને તો ખબર છે ત્યા હું ટ્રેડિંગ કરું ટ્રેડિંગમાં કેટલું ધીરજ રાખવી પડે બધી વિચારીને બધા કદમ લેવા પડે એક ગલતી થાય તો લાખો નું નુકસાન થઈ જાય એમાં તો
હા એ તો તમે સાછા છો કારણ કે ટ્રેન્ડિંગ કરો બહ ધ્યાન રાખવું પડે
હા એમ જ ને એટલે ટ્રેડિંગ એવી વસ્તુ ને એક પ્રકાર ન ટ્રેડિંગ બિઝનેસ જ આપણે બિઝનેસમાં બિઝનેસમાં એવું હોય કે આપડણે કોઈ માણસ રાખી હકીએ પણ ટ્રેડિંગમાં આપણે ખુદ ને ઘરે બેઠા કરીએ કેમ આપડે ઘરે બેઠા એમાં ધ્યાન રા ઘરે બેઠા બધું કરવાનું ઘરે બેઠા આપડે કરી હકીએ ટ્રેડિંગ હા એમાં કેટલી ધીરજ રાખવી પડે આપડે
એવું છે.
હા.
હમ. આમ આમ જોયે તો અમે લયો હોટેલ ખોલી હોય તો આપડે આમ ગ્રાહક ને આકર્ષિત કરવા માટે મોટા મોટા બેિનરો જાહેરાતો એવું બધું કરવું પડે ને
એવું તો કરવું જ પડે તમારે પેલા ગ્રાહક ને લાલચ આપવી પડે જેનાથી ગ્રાહક તમારી હમ્મ શું કેહેવાય હોટલ હોય દુકાન હોય એ તમે અન્ય ગમે વસ્તુ કરો એના તરફથી એટ્રેક્ટિવ થાય
હમ્મ
અત્યારે જમાનો કેવો છે અત્યારે તમે કોઈને લાલચ આપો ને તો જ આવે તમારે પેલા તો ઓફરસાઢવી પડે પેલા તમારે નુકસાન થાય નો ડાઉટ કે નુકસાન પેલા તો નવો નવું હોય નુકસાન સહન કરવું જ પડે થોડું ઘણું તો પછી લોકોને તમારા પર એક એક પ્રકાર નો વિશ્વાસ આવી જાય કે નહી આનું વસ્તુ સારું આવે આનું વસ્તુ સસ તૂ આવે હે પછી તમે મોંઘું હશો ને તો એ ગ્રાહક નેમસ્ થાય કે આની વસ્તુ સસ્તું આવે
હા એટલે આમ જોઈ તો હું કઉ છું કે જો એના મગજમાં ભ્રમ પારવો પડે ને કે આથી ક છે સાચું જ હશે
હા હા પેલા તમારે સારી ક્વોલિટીનો માલ લેવાનો ને સસ્તામાં વસવાનો પછી ગ્રાહક તમારા પરર પૂરેપૂરો વિશ્વાસ થઇ જાય કે નહી આનો કોલ સારી ક્વોલિટી નો આવે ને સસ્તો પણ આવે પછી તમે ક્વલિટી ફેર કરી નાખવાની તમારે પછી લોકલ ક્વોલિટી નો માલ લેવાનો અને પછી એ થોડો ઈજ ભાવમાં વેચવાનો લોલ ક્વોલટી આવે એટલે સસ્તું તો એ ઈજ ભાવ માર વેચવાનું હા
તો આમાં પ્રોફિટ બહુ જાજુ થઇ જાય એવું ને
હા હા
હમ્મ અને આમ જોઈને આપડે અલગ અલગ માહિતી મેળવી શકે બધી ભાવ ના હો અને આમ જોઈએ ને તો આપડે આમ વ્યક્તિ ના મગજ માં આપડે એવું ભ્રમ ઉભો કરવું પડે કે જેના કારણે જે એક ક્ર્રેટિવ થઈ જાય
હા હા જેના ઈ તમારા પ્રતે એટ્રેક્ટ થયો જવું જોઈએ કે નહી
એવું છે
હા મતલબ આની વસ્તુ જ બેસ્ટ છે એ બીજા કોઈની વસ્તુ બેસ્ટ નથી હા હા
હમ્મ હા તો તમને શું કઉ છું કે જો આપણે આમ પશુ ચિકિત્સક ત અલગ અલગ વ્યક્તિ થઇ જાય યે યે
હા હ
તો આપડે જોતા હોય તો એમ જોઈ શકે મળી શકે બસુ
કોને
આપડે પારવા હોય તો આપણે પશુ ચિકિત્સક હોય તે પારવા આપે
હા તમારે પાશુ ને રાખવું હોય ને તો એ તમને પશુ ચિકિત્સા વાળા હોય તેની તમને સારવાર કર દાય ને પછી તમે એ પક્ષી ને. તમારા ઘરે રાખી શકો અને તમે એની સારવાર કરી શકો એ જયારે જયારે ટાઈમ આવે ત્યારે એ ટાઈમે તમે એને બ. પૈસાકોઈમ
એવું છે એટલે આપડે આમ જોયએ તો અત્યારે અમે જુનાગઢ મળી જયસે એમ
હા
તો આમ જુનાગઢમાં જોયએ તો આમ કઈ જગ્યાએ પશુ ચિકિત્સ હોઈ શકે
પશુ ચિકિતસકો તો આપડે પશુ ચિકિતસ્ક એક આપડી મોટી એગ્રિકલ્ચર છે ને એક યુનિવર્સિટી છે બે જગ્યાએ કશું ચિકિત્સા છે અત્યારે હા બે જગ્યાએ પશું ચિકિત્સા આવેલું છે.
એવું છે અને આપડે જો પશુ હોય તે બીમાર હોય બહુ.
હા.
અને તે આપડણે રાખવા નથી માંગતા તો તે શું લે લેવા આવી શકે છે.
હા એ લોકો લઈ જાય ને એને સારવાર કરી ને સાજું કરીને એને પાછું મૂકી દે એટલે એ પાછું ઓતું એમ થઈ જાય. હ
હું.
હા.
એવું છે એટલે બચ્ચું છે અમારી પાસે અત્યારે કબૂતરનું તે અત્યારેડી એ શ્વાન આવેને શ્વાન. તેના મુખમાંથી બચાવીને લાવીયા છી.
શ્વાન ના મુખ માંથી.
હા.
શ્વાન એટલે તો.